હલોજ
હલો
જય શ્રી કૃષ્ણ હલો
હા હા આવે છે ને અવાજ
હા અવાજ આવે જય શ્રી કૃષ્ણ
હા હા જય શ્રી કૃષ્ણ હા હા બસ બસ મજામાં હા હા બસ મજા
પણ આવી ગ્યા હ હ હ હ. કોડક કામબાકી બનાવું પડ. હ આવું તો પશે હું તો ફોન નંબર ગતું જ તમારો કોઈ ફોન નંબર આપો ને તો કામે લાગીએ હા કોમલબેન પાસે હું નૈનાબેનને ફોન કરતી તો કીધું પેલા માસીએ કે આવશે એ જવા ચાલ આભાર તમારો આવી ગયા થેન્ક યુ ન તો અમારી ડ્યુટી લાગે જ હેલો હા.
હા હા હા.
બેન કાલે એટલા મેમાન હતા એ બેન બીચારા ક્યાંક માણી ગ્યા. ઘર ઘર ઘર કરી ગયા તો ટૂંટ વાગે આવી ગયા તો પછ છી અમે કીધું નથી વિતર્યા તો હું પાછી બહાર નીકળી આટલા બધા મેમાનતો મેં કીધું તમ કલાક પછી આવજો જેટલા નીકળે એમ ત્યાં.
હા હા.
હ પછી હમણાં જ બાંયધા છે એટલે મમ્મી કે મારી પાસે નંબર નથીને તોમે દુ કામે લાગી જાય છે સવાર નવ વાગ્યા. તો જમા જ છે જ. કાલે પછી અમુક ફરવા નીકળી ગયા હતા હમ.
હા.
એટલે આયા તો કે કામધું તો કરવું પડશે હા તમારો ખૂબ ખુબ આભાર બાપા હ હ.
હાહા અને તો બાકીઓમાં જ લાગવું પડે.
હા તો સવાર નહી પછી પાછળ એક માસી રીતે કે નાના મોડા આવશે આવશે તમે માસી હું કરી લઉં એમ.
હા હા હા હા બસ હા બસ હા બસ. જમી કરીને ફ્રી થઈ ગયા. હવે બસ છોકરાઓને થોડુંક લેસન નું આ બધું છે ને પ્રોજેક્ટ વર્ક ને. તો એ બધું કરાવવાનું છે.
હા તો હું વૈશાલી બેેન જ પૂછીશ એમને એક વિડીયો નાખ્યો તો કર્યો. હવે કોન્સ કે બાબુ. તો આપડે મગજ એ હલાવએે કે કઈ રીતે સ્ટેમ્પ નું કામ કરીએ. કારણ કે પોચસુ ન પછી દોડા દોડી થઈ જશે આકરું લાગશે. પછી પેલી તારીખથી હા પછી પેલી તો હવે સપ્ટેમ્બર માંતો એક્ઝામ હશે. પેલી તારીખ થી તો ક્રિકેટ ને બાસ્કેટબોલ ચાલુ થઈ જશે. મ ક્રિકેટ તો શોખ છે એટલે પેલી એ તો ચાલુ કરી જ દેશે પેલા એમાં.
એ હા હા. બરાબર સ્કૂલમાં જાય છે કે અહિયાં બીજું છે એમ સ્કૂલે જ જાય છું.
હા નાની શાળા બહુ સરસ કરાવે છે અને સરએ કેટલા સરસ છે. હમ અને બાસ્કેટબોલ વાળા સરેય બહુ સરસ છે એમ. અમારા તો બહું સારા છે. હમ એટલે ઘણા ભેદભાવ કરે એવું નથી આપડે વળી સારો વિષય ખોલ્યો બાપરે એ જોઈને સાવ સાચું કહ મારી જોડે પાંત્રીસ થી ઓગણ ચાલીસ મિનિટ થઈ ગઈ જે હજુ ઠાલ્યું એમનું તે નાનું મોટું આમ તેમ પછી અમારા બે ના પત પતિદેવ ની રાશિ એવી તો કે કે હા મેં કીધું અહીં ઝાડ જ છે ઝાડ હ કરી મોકલાવા સીધા ત્યા.
એઈજ ને તો દહી ત્યાં સુધી સારા પણ જો થોડુંકું. ઓછું કર્યું તો તરત કરવા ગમે નહી તો.
ક ગ. તે કર્યું શું જિંદગી માં અહિયા ભારતમાં આવીને ખર્ચો જો તને શું ખબર કે કર્યું શું ત્યાં રહીને. તે શું કરી દીધું બાપરે આ સાંભળીન તો આપણનેમ થઈ કે ધરતી સમાય જાયને આપડે પણ ધરતી ફાટી જઈને સમાય જાય બહુ આકરું લાગે છે કરેલું છે એટલે આકરું લાગે છે.
તો લાગે તો આપડે શું છે બે ત્રણ ભાઈઓ છે એટલે આપડણે એ મમ્મી પપ્પા ને ન્યા રહેવું હોય. તો આપણેે થોડા ના પાડીએ ગ તમને જેના ભેગું ઠીક લાગે એના ભેગા તમેરીઓ. અહિયાંયા એને ન આવવું હોય તો આપડ ધરાડ કેમ લઈ આવવા. એટલે આપડે ના ના પાડતા હોય કોઈ રીતે પણ તો એ આપડે વાક માં લઈ લઈએ.
અને અહિયાં એ લોકોને છેને બંધ લાગે છે આપડે તેવાઈ ગયા છે રિક્ષા નથી. આપડી વિસ્તારમાં એટલે આઠ થી દસ આઠ મહિના આપડી આખરી ગરમી છે આઠ મહિના. આ લોકો ને આખરી. ગરમી આમ સાવ ગંભીરતાથી જોઈ ને તો ત્રણ મહિના જે મને. આવે કાર કે જો હું તમારી સાથે ગમે ત્યારે વાત કરું તો હું જુલા પર જ બેસુ છ. હવે આપડે બે પચાસ આપણા વિસ્તારમાં બેસી શકીએ. કે બારી ખોલી શકે જો હવે પાછા આપન શું કણ. એટલે મારે સામે જ બગીચો છે અમારી સોસાયટી માં અઢીસો મ! તો ચાર બગીચા છે એટલે એટલી લીલોત્રી છે. એ લીલો ત્રી જો આ પવન આવે તો હું મારા દીકરાને એ જ કહ છ આ પ્યોર ઓક્સિજન છે. ભાઈ પણ એવી રીતે જ લઈ જાય ભીડ માં જલ્દી. મોલ નેવો ઓછો લઈ જાય આ બાજુ લઈ જાય થોડો આઉટ! ત્યાં વાહન વ્યવહાર નું બિલકુલ શાંતિ હોય
અને જે મોરલા ઢીલને એવા સરસ જોવા મળે ને એટલી લીલોત્રી એટલી લીલોતરી પછી એ લોકો કોું ખાવા પીવાનું લઇ જાય સસલા દેખાય મોરલા દેખાય હરણા દેખાય એવી રીતે લઇ જાય ભાઈ હા તો પછી એવ લીધ ધી ન તો ગમે છે પણ હવે આ મો તો થઈ ગય તો એને ક કરું રોજ શું કરવાનું કેનાલ જઈને નહેર
હજ હ છકરા બોરસો બોર તો તરત થવા માટે અમને હવે બોર થઈ ગયા નથી હવે બીજું કરાવુંઈ
હવે હું આને ક મારે તો કાલે મોટા બન હતા ને એની દીકરીની દીકરી છે વેકેશન માં આવી સવા બે વરસ થી છે
હા હા
તો એ આ વખતે એ લોકો પિયાર ને એટલે મારી બેન પાસે આ્યા દીકરીને દોઈત્રી તો એક એક એક વચ્ચે આવયા હતા ને ત્યારે છે ને સ્કૂલ ચાલુ હતી એટલે એને છોકરાઓ મળે શનીિ રમી મળે અને હમણાં ને તો આપડણે આવી અહીંયા આ વિસ્તારનુંું વેકેશન હતું લાજુબાજુ બધા મામાન ઘરે ગયા તા અને આ આપણી પાસ મામાન ઘરે આવી કે સવા બે વરષ છોકરી કે કે મને બોર થાય છે હવે હું શું કરું તો મેં કીધું તો તો અમારા છોકરાઓને અમારા દીકરાઓને તો સા ત્યા શું વાક અમે તો ત્યાંથી આ્યા બિચારા
હા એજજ ને આટલું બધું છે આપણે આપડણે ના ના હતા તો આપડે ક્યારે બોર નાતા ખબર નહ એ જજ એટલી કોઈ ફેસેલિટી નથી જે એટ અત્યારે છોકરાઓને છે
હમણાં તો કેટલી શિક્ષા એવી સગવડ છે.
હા તો એજ ને આપડે તો ક એવું મોબાઈલ ને તો જોય ન ત્યારે એ જમાનામાં પણ તોય બોર નાતા ત ક્યારે રમતા આખો દિવસ એન્જોય કરતા
કેવું સરસ ટાઈમ ઓલ સીતાફળ ના બીયા લેતા એમાં પેલો નંબર આવતી હલવો ના જોઈએ અને નાના અત્યારે તો આટલી મોટી મોટી ટાાઈલ્સ નહોતી લાદી નાની લાદી માં હાથ રાખીને ફેલાવીએ પછી એક એક કાઢીએ કે હલ્યા વગર તેને કેટલા કાઢ્યા
હા, હા.
બી એટલું સરસ રમતા. પછી લખોટી રમે, અને સ શિયાળા માંય મને યાદ છે અમે દિવાળીની રજાઓમાં વેલા જ ઉઠી જતા તા, કે આપણે બેડમિન્ટન રમવું છ.
હા, હા એજ ને, બહારની ગેમનું વધારે હતું ત્યારે આમ ઘરમાં ને બધા સાથે મળીને રમતા.
મોબાઈલ તો છોડો આપડે ટીવી ક્યારે, પહેલા તો બાજુ વાળાના ઘરમાં જ જોયું ટીવી નથ તારા આવ્યો તો અમે તોય, હમ્મ.
એજ ને, અને એમાંય પાછા મમ્મી પપ્પા શું કહે કે તમે બધા અત્યારે ભણો છો ને એટલે હમણાં ટી વી નથ લેવું, ટી વી લેય તો તમે બધા એમાં ધ્યાન આપો, એટલે એવી રીતે આપણે સમજાવી દેતા.
અવાજ મ મોઢામાં અવાજ જ નતો, જીભ જ નતી.
હા, હા, હા એજ-એજ ને એ તો, જી કે પહેરી લેવો. કપડા લઈ લેતા ને આપડી કઈ ચોઈસ હતી જ નહી.
સાચી વાત છે. કાઈ પસંદગી જેવું નોતું જેમ, અને કાઈ બોલતા નહીં.
હા, હા, હા.
હમે ત્રણ જણા છે, ને મારા મમ્મી ઈ જ યાદ કરતા તા, તમારો એક તોફાન મને યાદ નથી. ઘણી વાર રડી પડે એમ, મ કે તમે એન એટલે અમે સુકસાઈ બી ના આપી એમ, તો મેં કીધું એવું થોડી હોય એમ.
હા, હા ઈ તો છેજ ને. તે તો જ્યારે જેની આપણે આવક હતી ઈ પ્રમાણે આપણે સારી રીતે જ રેતા. તો અત્યારે થોડું, હા. હા, હા એજ ને તો, એટલે ને અત્યારે અત છોકરા અત્યારના જમાના પ્રમાણે રયે છે એવું છે.
હમ્મ, ત્યાં તો ટીવી દૂર ની વાત હતી, આ તો મોબાઈલ
હા, અતે પર્સનલ મોબાઈલ જોયે છે બધાને, ઘરમાં જેટલા સભ્ય એટલા મોબાઈલ. તો હા, હા એ જ ને. હા, હા, હા તો, ને આપડે પણ ત્યારે છે ને ઈ સમય બહુ સરસ હતો આપડે આમ હજી યાદ કરીએન તોય એમ મજા આવે. તો
હમ્મ. મારા મોટા બહેન કેતા હોય કે અમે આમ કરતા મારા બાબા. મા દીકરા ને કહે, અમે આમ કરતા, તારી મમ્મી આમ કરતા તા. એટલે એ લોકોને તો આમ કંટાળો આવે આમ, આમ એ લોકો ના તો જે હાવ ભાવ હોય, ચહેરા ના ઈ ફરી જાય.
હા, હા, હા એ જ, તો તમેય તોય હા, હા એને એવું લાગે, પણ આપડે મજા આવે કે ઈ ટાઈમે એય સરસ હતો. અત્યારે ભલે ફેસિલિટી છે, પણ ઈ ટાઈમમાં જે શાંતિ હતી ને એવી નથી.
મારા મોટા મે આજ સુધી કયે એમ.
હા, તો એજ ને. એ ફેસિલિટી બધી છે અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી. પણ તોય ઓલું જી માઈન્ડમાં જી પેલા જી શાંતિ નથી ને, એવું નથી અત્યારે. સમય હું એનું કામ કરે ને બધું તો
સમય-સમય આપડે આવું ક તો આપડા મા-બાપ કે ને કે ચૂલા ઉપર રાંધેલું છે.
હા, હા. એની તો આનાથી આપડેથી ખરાબ લાઈફ બિચાર જોયેલી છે.
જુલી, ગેસ ના થાય તો હ. હમ્મ.
પંખાાઈ નતા ઈ લોકો ગરમીમાં પંખાવીને રેતા, તો ઈ રહી શકતા હશે ને.
હમ્મ, ગેસ નતા ચૂલા બાયળા, ચૂલા, છેણા ઓલું બળતણ, હમ્મ.
એટલે ત્યારે શું પૈસો નહતો એટલો, એ લોકો બિચારા ગરીબ લાઈફ
મને એમ કેત ને શાંતિ હતી, સંતોષ
હા બસ હા, સંતોષ હતો. હા, હા, અને થોડીકમ લાગણી વધારે હતી. ત્યારે એ ટાઈમમાં સગાવાલાની બધા ની હવે ધીરે ધીરે બધું ઓછું થતું જ.
હા, બરાબર છે. અત્યારે કે તમને જ મળવા આવે છે ને. હા, મારા એક મોટા બેનને જીજાજી ગ્યા. બીજા બેન, જીજાજી બે દીકરાઓ પર દૂર થી ગયા છોકરાઓને પૂછીન થઈ જશે. દ લઈવી પરિગઓ સગયો એ મોટાબેન મોટા બાપાના સૌથી મોટા દીકરી છે. સૌથી મોટું અમારા ભાઈ-બેનમા. તો પછી આવે કીધું, તમે આવો. તમે આવો ના. તમે જા આવો, અહીયાં જ બધા છી તો રે દીકરા. તું શું, ડ્રાઈવ કરી ગયા ગયા હશે? તો ત્રેવીસ વર્ષ નો છે, પચીસ વર્ષ નો છે. તો એ દયા છે, મોટા બેન ના. મોટાને દીકરા-દીકરી હું જોઉં તો મારો દીકરો-દીકરી એ બહુ ડાયા છે અને શર્મા અને મારા બેન ના દીકરાને ઇન્ટર્નશીપ હમણાં મળી છે. એડ એટલે વર્લ્ડની વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની. ભારતમાં ત્રણ જગ્યાએ છે, એમાં એણે છ મહિના ઇન્ટર્નશીપ કરી. હવે અઠવાડિયા પેલા આવ્યું કે, પરમાનન્ટ ત્યાં જ એને મળી ગઈ.
ઓહ, સારામાં સારુ. હા, હા.
તોય એને જરાય અભિમાન નહીં. અમે તો નાનપણ થી જોયું કે, નાનપણમાં ઘટું ઘટ હુ હતો. અને મારા મોટાભાઈ બઉ ગોરા. બધા ભાઈ-બહેનો એના જેવું ગોરા. પણ જરાય અભિમાન નહીં. બીજા બેન કે, બીજા બેન કે, કે તું આટલું મોટું ટ પકેજ તો કે, સુરજ, તું આટલા પૈસા કરીશ શું? તો માસીને મોકલાવી દેજે, એમ હસતા તો. હ કે પણ એટલા ડાય ને મારો દીક દીકરી, મારી દીકરી, જો હજી બહાર છે. આગળ તમે મળો ને, અભિમાન ની વાત નથી. પણ આમ એ અમારી અમારા વિસ્તારની શાળામાં એ બાર કોમર્સમાં, અ પેલો નંબર આવી હતી.
અરે વાહ! સરસ, સરસ. હા, હા.
આખી સ્કૂલમાં, બાર કોમર્સમાંનું, ત્યાં એમપીલમ નામ છે. અને એને કીધું તું કે, મમ્મી, મને આ બોર્ડમાં, બ્લેક બોર્ડમાં, જે હર વર્ષના બાર કોમર્સ ને સાયન્સ વાળાનો પેલો નંબર આવ્યો હોય, જે સૌથી પેલો, એનું નામ હોય. હતું કે, મમ્મી, મને આમાં નામ જોયે છે.
હા, હા. અને એની, એની રીતે મહેનત કરીને આગળ આવે, એ અત્યારે બહુ સારું કેવાય.
હમ.
હ, એલે ના બહુ. હા હા હા હા પછી પાછી ફ્રી થઈ થશું ને તો સાંજે ક કરશો ઓકે હા હા ઓકે ચાલો આવજો વાજ હા, હા. તમારો પણ. ઓકે.